રોમિતભાઈ
ભઈ હેર ઉરે તો.
પરદે, એલા વેહલા?
ના એટલે આડો પડ્યો તો, હાલ ઓફિસ થી આયો, હવે ખાધું અને આડો પડ્યો તો.
હ હ હ. શું કોહ? બસ શાંધી યા, થોડું ટેન્શન હતું યાર.
હવે તમેન શેનું ટેન્શન આયુ?
હા સોકરાનું બારમું પટ્યું ન યાર.
બારમું પટી ગયું એમ? છેટલા ટકા લોયો?
બાબુ તો ઓછા લાયો, ચુમ્મોતેર જ લાયો.
ના ના યાર, ચુમ્મોતેર ઓસા ના કેવાય.
હા, અને મારે બીબી, હા બાપને કહેવાય. અમારા બેબીને તો આયા અ છન્નું આયા બીબી ને તો, બીબી તો હોસિયાર યાર, બાબો યાર બાબા એ સુ, ભણ્યો ના બારમાં માં એમ.
ના ના એ, છેવું હોય ખબર એ શું છોકરાઓ ને થોડું ભણવામાં કર તે રમવામાં ઇન્ટરેસ્ટ ગણો હોય આ ઉંમરમાં, છોકરીઓ ઉશિયાર હોય જ પેહલાથી.
હમ્મ. અમારા બાબાને મુ કેહતો કે, ભણ ભણ પણ એ ભણ્યો માં બેઠો બારમાં, ભરવા જતોર દોસ્તાર જોડે ને એવું કરે.
હા ઈ તો હે, ઈતો મારા બાપાન તો અગલા ઘોડિયો જોવાન બઉ શોખ હતો મને લાગે.
હમ્અમ્.
છેમ કે મને, મુ મારા, પેલા મું ગોમડે જ રહેતોન?
હા.
પાડે એમને જોતો હું ઘેર
હ હા એ દોસ્તારો થોડા એના દોસ્તારો બોડિયો તી ને એટલે દર અઠવાડિયે પોહચી જાય બોડિયો જોવા.
હાવ મેં તા પપ્પા બોલતા નઈલે તું રોજ હેડે આવે બારમુુંને તાર એ લે કે ના ના કે
ભાઈ હું એ જવા દઉં કે હવે શું આવે બિચારો જિંદગી એ રમવાની
ના ના એતો વાત સાચી હે પણ ભાઈ આવી જ ના યાર ઓ છા ટકા લાવીએ એટલે એમને ચિંતા ના થાય પણ આપડે ચિંતા રે થોડી એમ
આપડે અમદે એ નીધે થોડી થોડી મહેનત કરતો પણ હવે આવે તો જે થઈ ગયું થઈ ગયુ ને પડે લુ શું કરવાના કો
આ પાંછા બોલ બોલ હા બોલતા કે મારતા નહી હો બસ ને તો આજકાલના છોકરા તો ભલું પૂસાય
ના ના કોઈ ના કરું બાબત બાબત તો યાર એમ તો પણ આમ થોડો ઓછો પણ આમ બીજી બધી રીતે એક્ટિવ જ છે અમારે એમ. તમે ધારો કે ખેત હા તમે ખેતી નું કામ બ તાંદ ફટલિંગ કરી દે
જો એ છોકરા ને ઓળ જડતી હોય ને તો ભણ ભણવું તો એ ચીવું એ ખબર એ લોકો વગર ભણે ચવે પોકી ગયા.
હા
એટલે એટલે એવું નઈ કેતો કે ના ભણાવો ભણાવો પણ એવું એવું પ્રેશર ના લવાનું એના મન થી એને જે ભણવું હોય એમ એને ચોઈસ આલવાની એમ
હા હા
તે હવે બારમાં પહી શું કરવાનું વિચારે?
એટલે એટલા માટે તમને ફોન કર્યો બાર માં પહી શું કરાય બાબાને જો કોમર્સ હતું બી બી ને હતુંમાં સાયન્સ હતું. અ સાયન્સમાં મેથ્સ હતું બાય બી બી ને હમ હમ
બાબા ને પૂછ્યું એનું મન સમ હે
બાબતો કક શું કેવાય બીજું કઈક કરવા ક્યારે તો કઈક બાર દેશમાં જવા હ
બાર ના દેશમાં જવાનું તો બરોબર હે એને એને ફાવ તુ હોય ને તો બારના દેશનું જુઓ એક તો કલ્ચર હારુ
હા હા
ઘારે ઝંઝટ મારી ની અને સ્વચ્છ દેશ એટલે એ બાર ના દેશ જાયને તો એને કોમ કરવું પડે જેમ કે આપ આપડે જો આપ પડે હોય કે અઠવાડિયું કોલેજ જવાનું અઠવાડિયામાં કોક દિવસ જવાનું
હા હા હા
તમને અઠવાડિયામાં લાગા તો એક જ વાર જવાનું હોય અને બીજા પોચ છ દાડા કોમ કરવાનું હોય.
હા હા
એટલે તોના લોકો ને કેવું હોય બાર બાર ચૌ ચૌ કલાક કોમ કરતા હોય એ લોકો તો અઢાર અઢાર કલાકે કરતા હોય.
હમ હમ હમ
ને કોમ કરી પૈસા બનાવી
બરાબર બદલે ભણવાના અત્યાં તેમને પૈસા આવતા જાય ને
હા એટલે વેલ સેટલ થઈ જાય.
તો કયો આમ કોર્સ કઈ કઈ રીતે કરાવે અને કયો કરાવે
તમે એને પેલા એઈ નક્કી કરાવો કે બહાર જવું જ છે ને તો બહાર જવું એક કોઈ મુશ્કેલ નહી પણ થોડું મહેનત લાગે અમા કેમ કે આઈ આલટીએસ આવે ખબર એક્ઝામ
હા હા
એમાં જે અલગ દેશમાં જવું હોય ને તો અલગ દેશ પ્રમાણે અલગ બેન્ડ લાવવા પડે દશમાથી જેમ કે સાત બેન્ટ આયા તો તમે ઓસ્ટ્રેલિયા જઈ કો સાડા છ આયા તો કેનેડા જઈ એવી રીતે અલગ અલગ દેશોના અલગ અલગ બેન્ડ હોય
હમ
એટલે આયલ્સ માટે તૈયારી કરવી પડે તેમાં છ મહિના કોર્સ કરવો પડે
હા હા
તમારો બાબુ કયા મીડિયમમાં હતો હા ઇંગ્લિશ મીડિયમમાં તો તો થોડું એને આયલસી ઈઝી પડશે પાછું હા કેમકે આયલ્સમાં ઇંગ્લિશ જ આવે સ્પી રીડિંગ સ્પીકિંગ અને રાઈટિંગ અને લર્નિંગ
હ મારેને મારી ઈચ્છા તો એને પેલું બીસીએ કરવાની હતી બીબીએ કો તો બીસીએ પણ હવે એને મન કર દીધું જ છે કે બહાર જવું તો હવે વાંધો ને બાર બીસીએ કાતો બીબી એ કરાવએ શું કેવું બાર યુનિવર્સિટી
હા એટલે બારની ડિગ્રી નું તો આઈડિયા નહીિ પણ બાર ના વર્ક કલ્ચરનું આપડે આઈડિયા હતી એ કીધું અને જુઓ એક વસ્તુ એ કે આપડા આપડા ઈન્ડિયામાં તમે બી એ કરાવશો ને તો મહત્વનું નહી જેમ કે તમે બિઝનેસ ખોલ હોયને તમાર
હમ હમ
તો તો આપણે તમારે જ ખોલવું હશે બિઝનેસ તો તમે વિચારો કે તમામે પ્રેક્ટિકલ નોલેજ જોયે થીયુરિટીકલ ચોપડી વાળું જ્ઞાન જોયે તમારે
હ પણ પ્રેકટીકલ પ્રેક્ટીકલ
એટલે ઈ હીરો જે ધંધો એને કરોવો પોછોર કરે ને ધંધો તો એને આઈડિયા આવે બાકી તમે બીબી એ કરાવો ને અને એમ તમે વિચારો કે બિઝનેસમાં પ્યાર દવું
હમ
એવું એવું નહી એમ અને બીસીએ કરાવો ને તો બીસીએ સારો ઓપ્શન એજ જેમ કે એક મારે માર ભાઈ જ છે, એને બીસી એ કર્યું તું હાલ પો પોચ દસ વાર થઈ ગયા તો એનો લગાણોન એક લાખ વીસ હજાર જેવો પગારે મહિનાનો
ઓહોહો
હા
એટલું બધું
હા એને બીસીએ કર્યું હતું ને એમસી એ કર્યું હતું
હમ હમ
તો હાલ એટલો વધારે બોલો હજી તો પોચ દસ વર્ષ થઈ સાત વર્ષથી હશી
સાત વર્ષ
હા સાત વર્ષ એટલે સ્ટાર્ટિંગ પછી એને પંદર વીસ હજારથી જ કરી હતી
હમ હમ
પણ ધગસ હોવી જોયે એમ તમારે નોકરી નો નોકરી કરતા હો તોએ
તો હતો ને એમનો નંબર મોકલી દેજો ને એમની રાય લઈ લે કે બીસીએમા અમાર કરવું તો કઈ રીતે કરવું
હા હુ એમને પૂછી લેજો અને હા અને હમણાં હમણાં એમનો એક મિત્ર બાર જોયો બહારના દેશમાં તો એમને આઈડિયા કે બહાર ના દેશ માં ચે ના જું શું હ પ્રોસેસ અને તમા બીસીએ આપડણે ઈન્ડિયામાં જ કરાવું હોય તો એ તમે એમને પૂછી કહ
હમ
અને અને હું તો એક હું જોુ મારે એક પર્સનલ સલાહ આલું ને
હા
તમા તમા બાબાને તમે ગવર્મેન્ટ તૈયારી કરાવો ને જો એનું ભણવા ગ હોય
હમ હા
કું જુઓ ગવર્મેન્ટ નોકરી વાળાચું હોય સોંતિ નું જીવન
હા હા
અને મજા મજા આવ હોય એમ
બાબો તો બાર જાણું જ કતો તો બા બીબી છે ને મારે
હા
એને એવું ગવર્મેન્ટ તૈયારી કરવાનું વિચાર છે સાઈડમાં અને આ એને જો હતું મેચ હતું મેચ
હા
જેડબલ ની આલી અને ગવર્મેન્ટમાં મળે છે મને
જે ડબલ ઇન કેટલા લાઈ
જે ડબલઈમાં અને જો જે ડબલઈ એડવાન્સમાં હતા કઈક પરાણું ના હ છન્નુંું કે એમ હતા કઈકને મેન્સમાં સત્તાણું જેવા હતા એમ
ના ના શો તો તો આપડે એનેને બીબીને તમાર આઈ આઈટી માં મળી જાય
હમ હમ
આઈઆઈટીમાં સાહેબ કેવું હોય ખબર
હા
તમારે આઈઆઈટી નું પ્લેસમેન્ટ વખણાય તમે એક વાર આઈઆઈટીમાં પ ગયા અને મહેનત કરીને તો તમારે લોકો કરોડ કરોડ નું પેકેજ લઈ નીકળતા હોય
ના પણ અમાર બીબીને રસ યાર એમ હ ઊંચો હોદ્દો લેવાનું જ છે એમ પાવર વાળી ગવર્મેન્ટમાં જમ કલેક્ટર ને આઈએસ એવું લેનીઈચ્છે ઈચ્છા એમ
હા એટલે પેલું મતલબ પબ્લિક સર્વિસ માં વધારે ઇન્ટરેસ્ટ હશે
હા એમને શું હાર કોમ્યુનિકેશન સ્કીિલ આ ર એની બધી ડિસિસન મેકિંગ સ્કીિલ આ ર બધું એમ કમ્પ્લીટ બધી રીતેરી એટલા માટે શું એમ
હા તો ગવર્મેન્ટ તૈયારી કરાવી હોય ને તમારે તો ગા ગાંધીનગર મોકલાય બેબી ન
ગાંધીનગર
હા ગાંધીનગર શું એ બધા લોકો તૈયારી કરતા હોય ઘણા બધા
ના એટલે તમે પણ તમારે મેચ જ હતું ને એમ કયો કોર્સ લેતો એમને એવું રે કે સારું પડે એમ બાલ તૈયારી કરવાનું
જો ગવર્મેન્ટ તૈયારી કરવી હોય ને તો એક વસ્તુ હે કે તમે એક બે રસ્તા એ એક કે તમે એને સાઈડમાં કરાવો ને ડમી
હ હા
હો બી થાય અને જો એને રેગ્યુલર કોલેજ કર્યું હોયને તો ગવર્મેન્ટ ખોટામાં કેવું હોય કે તમે થોડા દિવસ જોવ થોડા દિવસ ના જોઓ તો ચાલે.
એવું એમને.
બસ એવું જ કરવાનું વિચારતો છે અને જો ભાભી બીબી માટે તો અહિયાં બરોબર ક્લાસ હું જોતા હોઉ ગાંધીનગરમાં જઈને
હા ગાંધીનગરમાં જુઓ તમે મતલબ જાવું હોયને તમારે તો એક ભાઈ માર મતલબ ત્યાં બધું શું પંદર વીસ વર્ષથી રે હે. તો એમને કદાચ આઈડિયા હોય તો હું તમને નંબર એમનો મોકલી આપું. અને મારા ભાઈ ન મોકલી આપું મતલબ તમા એ પેલા તમારા બાબા માટે
હા હા.
બરાબર.
એટલે શું આ અમારે બિહારમાં ઓડ પડી જાય ને યાર હું જો ગાંધીનગર જતા હો અને કોલેજ એની સારી હોય તો કોલેજ જો ત્યાં જ બજું ગાંધીનગરમાં વી માટે પીન બધું સે
ગાંધીનગરમાં ઘણી બધી કોલેજો એમાં અટેન્ડન્સની મગજ મારી નહી. એ તો તમે જોતા આવજો એટલે તર આઈડિયા આવશે બરાબર.
એટલે એ કોલેજમાં એડમિશન કરાવ તો સારા ક્લાસીસ કરાવી દું એટલે શું બેીબી ને તો વાંધો નહી આવે. અને બાબા માટે પણ બાબાને તો બહાર નથી મોકલલો. અત્યારે હાલ તો ભલે તો ગેરની તૈયારી કરતો. બરોબર આઈડીએસ ની તમે જે કીધી એ આ નંબર મોકલી દો ને હ બને નાટલે શું પછી મ દ કરતા ભવામાં ભવિષ્યને વિચારવાનું હા થેન્ક યુ થેન્ક યુ ભાઈ.